હલો
હા
અવાજ આવે છે?
હા આવે છે આવે છે એકદમ આવે છે
કેમ છો મજામાં?
બસ એકદમ મજામાં તમે કો
બસ ઉઠ્યા તમે?
હવ ઉઠી ગયા અને નાસ્તો બી કરી લીધો.
હા સરસ શું ચાલે બીજું એકદમ શાંતિ
બસ એકદમ શાંતિ
તો ચાલોને આજે આપણેે મસ્ત આમ જૂઢ સાથે મુસાફરી વિષય પર આપણેે ખૂબ વાત કરીએ આ ખુબ સુંદર વિષય છે.
ચાલો આ ખુબ જ સરસ અને રાસપ્રદ વિષય લાગે છે. જૂઠ સાથે મુસાફરી કરવાથી ઘણી સારી વાતો પણ શીખવા મળે છે.
બિલકુલ અને એકલા મુસાફરી કરતા જૂથ સાથે મુસાફરીનો અલગ જ અનુભવ આપે છે. ને તેમાં બધા લોકો એકબીજા સાથે મળીને સફર નો આનંદ બી લે છે.
હા અને જૂઠમાં બધા એકબીજાની મદદ કરે છે. કોઈને તકલીફ પડે તો બીજા લોકો તુરંત મદદ માટે તૈયાર થઈ જાય છે.
બિલકુલ. અને મુસાફરી પહેલા સારી રીતે યોજના બનાવવાની ખુબ જ અગત ગત્યની છે, ને ક્યાં જવાનું, ને ક્યારે જવાનું, અને કેટલા દિવસ રહેવાનું તે પહેલા નક્કી કરી દેવું જોઈએ.
બિલકુલ. અને યોજના સારી રીતે હોય તો મુસાફરી પણ સારી રીતે પૂરી થઈ જાય છે, અને સમયનો પણ યોગ્ય ઉપયોગ થઈ શક કે છે.
હા બિલકુલ. અને જૂઠમાં છે ને દરેક વ્યક્તિની આમ જવાબદારી પણ હોય છે. અને કોઈ ટિકિટ સંભાળે, તો કા તો કોઈ સમાનનું ધ્યાન રાખે આમ, કે કોઈ સમયનું ધ્યાન રાખે.
ખરેખર. ને આવી રીતે જ બધા સાથે મળીને કામ કરે તો પણ વ્યક્તિ ઉપર વધુ બોજ ન આવે.
બિલકુલ. અને મુસાફરી દરમિયાન છે ને સમયનું પાલન હોવું જરૂરી છે. અને એક જ વ્યક્તિ મોડા પડે તો બધાં જ ને રાહ જોવી પડે.
ખરેખર એટલે દરેક વ્યક્તિએ સમયની કિંમત સમજવી જ જોઈએ.
બિલકુલ. અને જૂઠ સાથે મુસાફરીમાં છે ને અનુશાસન પણ એટલું જ જરૂરી છે.
બિલકુલ-બિલકુલ. ને નિયમોનું પાલન કરવાથી બધા એ સુવિધા મળે.
મુસાફરીમાં છે ને એકબીજા સાથે સારી રીતે વાત કરવી જ જોઈએ.
ખરેખર. ને મીઠું બોલવાથી સંબંધો મજબૂત બને છે. અને સફરમાં પણ એકદમ આનંદમય બને છે.
બિલકુલ તમે સાચું કીધું ને મુસાફરીમાં છે ને કોઈ પણ આમ જગ્યા જોવામાં આવે તો ત્યારે તે વિશે માહિતી મેળવવી જ જોઈએ તો વધારે આપણને જ્ઞાન મળે.
હા અને ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા વિશે જાણવામાં મલે તો જ્ઞાન પણ વધે છે.
હા જેમ કે લઈ લઈએ કાતો કોઈ મંદિર, કિલ્લો પછી તાલાબ, બગીચો કે આમ સંગ્રહાલય જોવા આવે તો તેની માહિતી પણ આમ જાણવી ખૂબજ જરૂરી છે.
હા અને જૂઠમાં નાના મોટા બધા હોય તો એકબીજાનું ધ્યાન તો રાખવું જ જોઈએ.
હા બિલકુલ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની સંભાલ લેવાની હોય જ
ખરેખરને મુસાફરીમાં સફાઈનુ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
બિલકુલ અને કચરો ગમે ત્યાં નથી ફેંકવો જોઈએ ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ સૌઅ ને
આ એકદમ સાચી વાત કહી તમે અને કુદરતની સુંદરતા જોવા મલે અ ત્યારે તેની રક્ષા પણ કરવી જોઈએ.
બિલકુલ પ્રાણીઓને કેવાયને કે પ્રાણીઓને નુકસાન ન કરવું જોઈએ તેમને હેરાન ના કરવું જોઈએ પ્રકૃ તિને બચાવવું જોઈએ વગેરે છે.
એકદમ સાચી વાત અને તમે ઝાડ છોડ અને પ્રાણીઓને નુકસાન ના થાય એવું એની કાળજી ખૂબજ લેવી જોઈએ.
બિલકુલ તમે સાચું કીધું જેમ કે હું બોલ્યો અને આપણેે જોવા જઈએ તો પાણી અને ભોજન નો બગાડ પણ ન જ કરવો જોઈએ એની સાથે સાથે
ખરેખર અને જેટલું જોઈએ તેટલું જ લેવું પડે
બિલકુલ અને મુસાફરીમાં કેટલાક વખત તો છે ને હવામાન બદલાઈ જાય છે તેનું ખૂબ કાળજી રાખવી જોઈએ.
હા એટલે જ તો જરૂરી કપડાં અને જરૂરી વસ્તુ સાથે જ રાખવી જોઈએ.
બિલકુલ અને પ્રાથમિક સવાર આમ કેવાય કે સ આમ સારવારની પેટી પણ આમ સાથે હોય તો સારી વાત છે તો
ખરેખરને તેનાથી નાની તકલીફ આવે તો તરંત તુરંત મદદ મળી શકે.
બિલકુલ અને જૂથમાં છે ને બધા એક સાથે જ આમ લઈને આપડે ચાલેએ ને તો એ બોવ જ સારી વાત છે.
અને કોઈપણ વ્યક્તિ એકલી ન પડી જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
બિલકુલ અને મુસાફરીમાં તો એકતાનો ભાવ પણ ખુબ જ જરૂરી છે હ
ખરેખરને એકતા હોય તો દરેક મુશ્કેલ કામ સરળ રીતે લાગે છે.
બિલકુલ અને સફર દરમિયાન છે ને હાસ્ય અને આનંદ પણ આમ જરૂરી છે જે કેહેવાય છે કે આમ જૂથ સાથે જ આવે છે વધારે તો
બિલકુલ પણ મજા સાથે જવાબદારી પણ એટલી
હા અને જૂઠ સાથે છે ને મુસાફરીથી સહકારની ભાવના પણ વધે છે.
એકદમ સાચી વાત કહી તમે સાથે સમજણ અને સમયનું પણ મહત્વ સમજાય છે.
હા અને આવા પ્રવાસથી છે ને લોકો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ પણ વધે છે. હાલો.
કટ આના બધા આનાથી બધાને એકબીજા સાથે મળીને રહેવાની સારી આદત પણ કોણે છે.
હા અને આમ રીતિ જૂઠ સાથે મુસાફરી માત્ર ફરવા માટે નથી. પણ આમ ઘણું શીખવા આપણને ઉપયોગી છે.
હા ખરેખર, આજની વાતનો સર એટલો જ છે કે જૂથ સાથે મુસાફરીમાં સકાર, અનુશાસન, સફાઈ સમયનું પણ પાલન થતાનું ખુબ જ મહત્વ છે.
બિલકુલ તમે સાચું કીધ હા અને મુસાફરી પહેલા બધા સભ્યો ને આમ સંપૂર્ણ માહિતી આપવી જ દેવી જોઈએ એમ. તેથી તો મુસાફરીમાં ખુબ જ આનંદ અને મજા આવે.
ખરેખર. તો ચાલો હવે આપણે આગળની ચર્ચા કરીએ.
આ તો આપડે મેં જેમ કીધું એમ જ ને કે જો બધાને માહિતી હોય તો કોઈ ખૂચવાય નહી અને આમ કેવાય કે આમ એમ આપણે મુસાફરી એકદમ સરળ રીતે થઈ શકે.
એકદમ સાચી વાત કહી તમે. અને જો બધાને આપડે સરલ રીતે રાખીએ એક સમાન તો બી સારું રે.
બિલકુલ સાચી વાત છે, અને કેહેવાય છે કે મુસાફરી દરમિયાન છે ને એક બીજા સાથે નમ્રતાથી વાત કરવી જ જોઈએ.
અને ઊંચા અવાજે બી ન બોલવું જોઈએ.
બિલકુલ અને શાંત સ્વભાવ થી દરેક સમસ્યાનો ઉકેલ મલી જ જાય છે.
હા અને મીઠા શબ્દ સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
બિલકુલ. અને જૂઠમાં દરેક વ્યક્તિ અલગ વિચાર ધરાવતો હોય છે.
બિલકુલ અને એટલે જ બધાના વિચારો સંભાળવા જોઈએ.
હા અને નિર્મય લેવાનું બધા નો અભિપ્રાય મહત્વનો હોય છે ને.
હા ખરેખર, ને આ રીતે દરેકને સમાન સમાનતા મલે છે.
બિલકુલ અને મુસાફરીમાં આમ કહેવાય છે કે સંતુલિત ખૂબ જ અને ધ્યાન ખૂબ જ રાખવું જોઈએ.
અને રસ્તા ઓરંગતા સમયે ખૂબ જ
હા. બિલકુલ તમે સાચું કીધું, ને વાહનમાં બેઠા હોય તો ત્યારે પણ આમ નિયમોનું પાલન ખુબ ખૂબ જ અગત્યનું છે.
ખરેખર, ને ચાલતા વાહન માંથી બહાર ચાકવું કે ઉભા થવું એ યોગ્ય નથી.
હા. અને મુસાફરીમાં છે ને પોતાની વસ્તુ આમ સંભાળીને રાખવી જ જોઈએ આપણે તો.
બિલકુલ, ને પૈસા, મોબાઈલ અને જરૂરી કાગળ સુરક્ષિત જગ્યાએ જ રાખવા જોઈએ.
બિલકુલ અને કોઈ વસ્તુ ગુમ થઈ જાય તો શાંત જ રહેવું જોઈએ.
એકદમ સાચી વાત કહી તમે. અને જૂઠના જવાબદાર વ્યક્તિને તુરંત જાણ કરવી જોઈએ.
બિલકુલ. અને આમ કેવાય છે કે મુસાફરી દરમિયાન છે ને સ્વચ્છતા નું પણ ધ્યાન રાખવું પણ આપડી ફરજ જ છે આપડા
એકદમ સાચી વાત કહીને જ્યાં બેઠા હોય, ત્યાંની સફાઈ પણ રાખવી જોઈએ.
બિલકુલ અને કુદરતી જગ્યાને તો આમ ગંદકી થી બચાવી જ જોઈએ આપડે.
હા અને આજ આપણી સામાજિક જવાબદારી છે.
બિલકુલ અને મુસાફરીમાં સ્થાનિક લોકો સાથે વિનમ્રતાથી વર્તન કરવું જોઈએ જો તો માનું
નાના સાચી માન્યતા છે અને તેમની ભાષા રીતિ રિવાજ અને સંસ્કૃતિ નું પણ સન્માન રાખવું જોઈએ.
આજ રીતે તો કેહેવાય છે કે સારા સંબંધો બને છે.
હા અને સારા સંસ્કાર પણ દેખાય છે.
બિલકુલ અને મુસાફરીમાં ધીરજ રાખવી પણ બહુ જરૂરી છે હો.
ખરેખરને કેટલાક વખતે વિલંબ થાય તો ગુસ્સે થવું યોગ્ય નથી.
બિલકુલ એટલે તો કે છે કે શાંત મન થી રાહતો જોવી જ લઈ લેવી પડે આપડે.
હા અને ધીરજથી દરેક પ્રતિ પરિસ્થિતિ સરળ લાગે છે.
બિલકુલ અને જૂથ સાથે ભોજન લેવાનો પણ અલગ જ આનંદ હોય છે અને ખુબ જ મજા મજા આવે છે આમ કેવાય છે કે જૂથ સાથે ફરી મિલી લેવાય મસ્તી કરી લેવાય ફરી લેવાય આનંદ કરી લેવાય બધું ખુબજ મજા આ
એકદમ સાચી વાત કહી તમે.
આ તો આપડે ચોક્કસ આપડે આ વિષય પર ફરીથી વાત કરીશું બરાબર.
જરૂર જરૂર.
હા પછી.